હલો હા બોલો.
હા.
અવાજ આવે છે ને હવે તો.
હલો.
આ કો અવાજ આવે છે કે નહીં હવે તો. આ બેન તો ક્યા દુનિયામાં રે છે કઈ ખબર નથી પડતી હવે. એ બોલો બોલો અવાજ આવે છે.
અવાજ નથી આવતો.
તમે હેડફોન તમારા કાઢી નાખો એટલે અવાજ આવે. હલો. તમે તમારા હેડફોન કાઢ નાખો.
હલો.
હા મને અવાજ આવે છે બોલો તમે.
હા બોલો બોલો આવ્યું આવ્યો અવાજ હવે.
હા અને એ વી સાબીલી ની કઈ નો અવાજ આવે છે કઉ તું ખોરી.
તમારો અવાજ આવ્યો જ નહીં.
હમ બોલો શું આલે નવીન માં.
બોલો.
કઈ ક્રો મોબાઈલ જ વાપરો તમે બીજું કઈ કામ ધંધો છે કે નહી તમારે.
કાંઈ કામ ધંધો નથી
તમારે છોકરો મોબાઈલ જ વાપરતો હોય છે ને નેકરો. બલે જ ને જ આખો દી બેઠા રે માર દીકરો બી
તો શું કરીએ અત્યારે હવે.
હમ્મ.
હા જય
ત્યાં ક બાણી છોકરાને રમમાં લઈ જવાય તમારે બાણી જવાય ક એક્સરસાઇઝ કરાય કસરત કરાય એવું કરો તો થાય. આ તો નહી ક તો તમે મોબાઈલ જ લઈને બેઠા રહ્યો તો પછી ક્યાંથી થાય. મોબાઈલ ફોન ના ફાયદા એવું એના માં ગેરફાયદા એવું હોય પાછા. તો કઈ ના જોય. અમુક પ્રકારે તને જોતું ફાયદાય એ છે. એમાં તમારા છોકરાને જો તમે ભણાવી ગણાવી હોવો એવું બધું ઠીક છે પછી કાઈ તમે ઘરકામ તમારે વ્યવસાય કરવો હોય. હા કોઈ વર્ક ફ્રોમ હોમ કરવું હોય પછી તમામે રોજિંદા જીવનમાં કઈ પણ વસ્તુ કઈ તમારે સર્ચ કર્યું હોય. તો પણ ઠીક છે ચાલો એના માટે આપડે ફાયદા એ છે એવું કઈ નથી. તમે દુનિયાના કોઈ પણ જ આમ ખૂ આ ખૂણે બેઠા હોય ને તો તમે તાત્કાલિક તમારે કોઈને ફોન કરવો હોય કોઈરે વાત કરવી હોય. કોઈને કાઈ ફોટા મોકલવા હોય આથી તોય પણ મોકલી હો એમ ફાયદા છે ને નઈ. એટલા ગેરફાયદા છે ને પાછા.
ગેરફાઈલા હોય ને હા તો એને એક બાળક એક ધારુ બાળક ફોન જોયા કરે તો એની આંખની રો કેટલું ઓલુ થાય એના જેવ કિરણો નીકળતા હોય છે.
હા હા
એનાથી કેટલું નુકસાન થાય આખ નું મગજ ધ્યાન જો મોબાઈલ માં જ હોય નોકરુ, બહાર ની દુનિયા શું કરેને કઈ ખબર જ ન હોય.
એવું છે.
તો
તોમક્રપય
હમ્મ
એમાં તો જો તમે કોમ્યુનિકેશન એ પૂરુ પાડી્યુ હ ગી તમને એટલે હમ તો ઘણા ફાયદા એ કહેવાય ઇન્ટરનેટ થી તમારે છે ને તો માનો કે તમારે ક્યાં જવું હોય, તો તમારે ટિકિટ બુક કરવા કેવું આપણે રેલવે સ્ટેશન જવું પડે બસ સ્ટેશન જવું પડે તો આમાં છેન, તમારે ક્યા જવુ ન પડે તમે ઓનલાઈન ઘરે બેઠા બેઠા તમે છેને બુકિંગ કરી હોગો પછી હોટલનુ બુકિંગ કરી હોગો રેલવે નું બુકિંગ કરી હોગો બસનુ બુક કકિંગ થાય. પછી મવી તમારે જોવા જાવ કે પિક્ચર બિક્ચર ફિલ્મ જોવા જાવી તો એનું બુકિંગ થઈ જાય. તો એ એક પ્રકાર ન ઘણા બધા તમારે ટાઈમ બચી જાય એમ ફો ના કાઢવે કે આંગળરીના ટેરવેસ તમે બધું કરીરી હો, તો એ એક ફાયદો છેને. તમે કેતા હોય ગેરફાયદા એ થાય પણ આટલો ફાયદો હોય છે આમ ઘણો તમાર હુ કેવુ છે.
હું આપડે ત્યારે કેવા કેવા ઓલા કિસ્સા બને્યા છે કે મોબાઈલ ફાટવાના
હા હા એતો છે.
પછીી જાય છે, તો ચાર્જિંગ ચાર્જિંગ ચાર્જિંગ રાખ થી મોબાઈલ ને એમ યુઝ કરતા હોય, એમ એનો મોબાઈલ ન વપરાશ કરે તો ક્યારે એમ ફાટે છે, નાના છોકરાઓને તો કેવું હોય કે જમવું નથી. પેલા મને મોબાઈલ દે તો જુંજમુ એ જાત નો ગેર ફાયદો થયો ને એટલા જોજ પેલાના બાળકો એ મોબાઈલ જોયા વગર ખાઈ લેતા અત્યારે તો મોબાઈલ હોય. તો જ ખાય છે, ખાવાનું જ નહી
હ અને
ફ એું પરસ
ઓહો બહ કેવાય ગરમ ની કોોઠણ કેવાય એવું ભાઈ પણ આમ થોડાક ફાયદા એ છે, કે એનાથી તમારે થોડોક સમય ને અંતરની મર્યાદા હોય ને થોડીક દૂર થાય. ને તમે ગમે ત્યાં ગમે ત્યાં પરિવાર કે તમારા મિત્રો ને વિડીિયો કોલ કરી હોગો મેસેજ કરી હોગો ને્યારે જોડાઈ શકો પછી ઇન્ટરનેટ મોબાઈલ મા ન્ટરનેટ ની મદદથી તમે દુનિયાભરમાં ક્યાંય પણ સમાચારવોય જ્ઞાનવર્ધક માહિતી તેવ હોય નવી ટેકનોલોજી હોય. એક સેકન્ડમાં તમે મળી જાય, તમને બહુધું તમારે કંઈ ઇન્ફોર્મેશન જો ય જ્ઞાન જોતું હોય તમને કઈ વસ્તુ ની ખબર ન હોય. કાંઈ પણ તમારી જાણકારી જોતી હોય ને ઇન્ટરનેટ વગર દુનિયા છેને, અટાણે ના જમાનોતો ન કામો છે, હાવ તમારે ક્યાંય શીખવા જવાની જરૂરત નહી, કોઈ જ્ઞાન ની ક્યાંય પણ તને બહ વિજ્ઞાન છે ને ઇન્ટરનેટ ઉપરથી મળી છે શું કેવું છે તમારુ
અને જો આગડા બસ માં આવતા હતાા ને તો બસ મા ઉમરના જે એક બા હતા ને એ બા બીજા એું ભાતા કેમકે એમની પાસે ફોન નતો તો બધા બીજા જે લોકો બેઠા હતા ને એ બધાય બુકિંગ કરીને આવ્યા હતા મોબાઈલ માંથી બુકિંગ કરી, એ બિચારું કે કે જો ભડેલા છે ને બધા પાસે મોબાઈલ છે. એટલે એ બધાય બેઠા છે. અમારી પાસે મોબાઈલ છે નઈ આપડે તો કઈ આવડે નઈ કઈ આવડતું નથી. એટલે આપડે જો અત્યારે ઉભા છે અત્યારે એ જીવાણ કેવો આગળ વધી ગયો છે.
અરે હા નહી તો છે જો.
અને પછી ઇન્સપાયર કેતા હોય કે તમે ફોન જોવ માં ફોન જોવ માં બેઠા બેઠા જો શરીર તમાર જાડુ થઈ જાય ફોન જોઈ જોઈ ને. પછી આ બધું ઇન્ટરનેટ ઉપર થી બધું બધા અત્યારે તો કામ તો એવું જ કરે છે કોઈ મોબાઈલ ઉપર કામ કરે કોઈ લેપટોપ કે કોમ્પ્યુટર છે ઈ ટાઇપ ના કામ આવી ગયા છેબેન. બેઠા બેઠા એટલે શરીર એ બધા એ જાડો જાડા થાય છે. તો પણ આવે ને હોય.
તો છે, પણ એમાં તમને એક જોતા તો એ ફાયદો છે. શિક્ષણમાં તમે જો ને તો ઓનલાઈન ક્લાસવું હોય, શિક્ષણમાં વિડિયા હોય, અલગ અલગ વિવિધ એપ્લિકેશન દ્વારા અભ્યાસો થાતા હોય તો એ બધું થોડુંક એને સરળ બને એમ હેલાઈ થી બધું થઈ જતું. તો એમ હવે કોક તમારો છોકરો હોય તમે એને ભણવા જાવું હોય તોણ કેવો વરસાદ છે બાયને. તો તમારેને મોકલવું હોય તો તમારે શું કરવું પડે? આવા વરસાદ માં તમારે છત્રી લઈને મૂકવા જાવો પડે ન હવા લાગે, બીમાર થાય. તમે ટ્યુશન માં મોકલો, સ્કૂલ કે કોલેજે કે શાળા એ તમે મુકવા જાઓ પડે. બિચારા થાયકા હોય પાયકા હોય તોય. પણ તમે આવા ઋતુમાં માનો કે છોકરાને વરસાદ છે ને ક્યાંક પાણી આવી ગયું તમારે ન મોકલવું. તમ હું કરો ઓનલાઈન ભણાવી હકો ને વિડીયો કોલ થી? ટીચર જો હવે કોરોનામાં હું
અત્યારે જો બાળકો હોય ને, અત્યારે બાળકોને ઊંઘમાંય છે ને એ ઊંઘમાંય બોલતા હોય. એને કેના કારણે તો મોબાઈલ ના કર આખો દિવસને મોબાઈલ જોયો હોય પછી અત્યારે છે ને બહાર રમવાય નથ જાતા એના મમ્મી પપ્પા એને કે તું બહાર રમ, રમકડે રમ, બધાય ભેગું ક્રિકેટ રમ તો ન રમે. કેમ કેને એના પપ્પાને ઈ એમ ખોટું બોલે કે હા મમ્મી હું જાવ શું બાર રમવા પણ ઈ શું કરે સતાય ને ન્યા મોબાઈલ જોતો હોય એમાં ગેમ રમતો હોય. એના મમ્મી પપ્પાને તો એને કામમાં વ્યસ્ત હોય. તો એના છોકરાને એમ થાય કે મારા મમ્મી પપ્પા એ તો મને કીધું બહાર રમવાનું પણ બહાર જઈને છીપાઈને એ રીતના મોબાઈલ જોય એવું છે અત્યારે તો.
એ તો છે બેન પણ થોડોક ફાયદો એ છે કે આપડે વ્યવસાય રોજગારમાં ઈમેલ થું ને આપણે ડિજિટલ માર્કેટિંગ હોય, ઓનલાઈન બિઝનેસ ચલાવવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય. તો એ પણ ફાયદા છે. પછી આપત્તિ જનક કઈ મદદ જોતી હોય, સેફ્ટી જોતી હોય તેમાં મુશ્કેલના સમયમાં છે ને બધુ ઈમરજન્સીમાં તમને પોલીસ એમ્બ્યુલન્સ સીમાડીને બધા શગવાલા સંબંધીઓ થી તમે જાણકારી કરી હકો તમે ક્યાંય માનો કે મુશ્કેલીમાં ફસાઈ ગયા તો તમે એમ્બ્યુલન્સ બોલાવી હકો ફોન થ્રુ પછી તમે બીજું કઈ પોલીસને બોલાવી હગો મુશકેલીમાં ઘણી બધી એમાં ઇમરજન્સી એપ્લિકેશન એ બી આપેલી હોય તમે બેંકના કેટલા બધા કામ કરી હગો ઓનલાઈન, પેમેન્ટ કરી હોવો યુ પી આઈ થ્રુ બિલ ભરી હગો ઓનલાઈન પછી બેંક ના ઘણા બધા કાય મને લાઈન હોય બેંકમાં તમને ખબર છે ને બેંકમાં ગ્યા હૈસો તમેઈ? કેટલી લાઈનો હોય અંઈયા હવે લાઈનોમાં ઉભા રે તમારો કેટલો ટાઈમ ખોટો ખરાબ થઈ જાય તો ઈ તમારે આનો ઓછા કરવું પડે. ઓ એક મિનિટમાં તમે બિલ ભરી હકો, એક મિનિટમાં તમાર માનો કે તમારે કોકને લાખો રૂપિયા આપવા હોય તો એક મિનિટમાં તમે લાખો રૂપિયા ટ્રાન્સફર કરી હકો ઘેર બેઠા બેઠા બે જ મિનિટમાં ઓલું તો એમ કે ભાઈ મારે પૈસા ની જરૂર છે હા હું તને આપી જાઉ ભાઈ પેલા બેંકમાં જાહે, લાઈનોમાં કલાક સુધી ઉપસે પૈસા કાઢશે અહિયાથી, હવે એમાંય રસ્તામાં આવતા આવતા કોક પૈસા ઉ પાડીને વઈ જાય તો હું કરવાનું પછી? તો ઈ ઘણું બધું ફાયદા છે બેન.
એ વાત તો હાચી. મારા બાળક ને કેવું થાય છે અત્યારે ફોમ જોતો હોય ને તો આપડે એને કાઈ પણ કીધું હોય ને કે આ કામ કરી દે તો તો ને એટલી ચીડ ચડે ને વાત પૂછ માં. એટલી ખીચ ચડે એ, કેમ કે મો મોબાઈલ ને લીધે, પછી જો એને પ્રેમથી સમજાવીએે ને તો એ વાત સમજી જાય. કેમ કે હજી એમનું મન છેને આમ એકદમ ગઠણ આપડે કેમ પેલા ના
હા હા હા.
આપે વખાણ બની જતા, સ્ટ્રોંગ બની જતા એમ, ને અત્યારે એને તો કાઈ કેવા કે કેમ કે મોબાઈલ ના લીધે એની હેને સહનશક્ તી એનામાં છે જ નહી પછી ત્યાં મોબાઈલમાં જ છે અત્યારે
ઓછી થઇ ગય બધું એમ મગજ ચીડિયાપણુ થઇ જાય ને થોડુંક આમ બેલેન્સ ન રે મગજનું ને ની નીંદણ ન થતી હોય ને હે કેવાય આમ એક્સરસાાઈઝ ને બધું નો થતું હોય ને?
હમ્મ.
એને લીધે બધું આવી તકલીફ ઉ થાતી પણ તમે તમારા છોકરા ને ધ્યાન રાખજો બીજું હું અવે?
એ હા એવુ જ કરવું પડશે
હા મો મોબાઈલ ન દેતા અમે એમાંરા છોકરાને થોડુંક ઓછું કર નાઈખી છે તો કરીએ છીએ પણ આપણે માને ની તો નાના છોકરાને હું કરું?
આપડી પાસે એટલે ટાઈમ એ પાછો હોવો જોઈએ ને પેલા કેવા કે ખેતર માં કામ કરતા હોય એટલે ત્યાં ભેગા લઇ જાય. પાણીને આવે ને ભેગા લઈ જાય ખેતર એટલે હાલે. અત્યારના સમય પ્રમાણે.
હવ છું બીજું હું બળકોણ ધ્યાન રાખજો મોબાઈલ દેતા નઈ બો. રાખવું છું હવે.